હેલો, કેમ છો?
મજામાં, તમે કેમ છો?
હા, હુ પણ મજામાં.
હું પણ મજામાં છું આજે મને તારી સાથે સેવિંગ અને અ. સેવિંગ અને વર્સ વર્સેસ સ્પેન્ડિંગમાં મની આ વિષય પર વિસ્તારથી વાત કરવાની છે.
વાહ આ તો ખુબ જ ઉપયોગી અને જીવન સાથે જોડાયેલો વિષય છે. પૈસા કમાવા જેટલો જરૂરી છે એટલા જ સમજદારીથી ખર્ચો કરવો અને બચત કરવું પણ જરૂરી છે.
હા સાચું છે આજકાલ ઘણા લોકો લોકો પૈસા ક કમાવે છે પણ બચત નથી કરતા અ બીજી બાજુ કોઈ લોકો ખુબ બચત કરે છે પણ જીવનનો આનંદ લેવા ખર્ચો કરવામાં આવુ ડરે છે
એકદમ એટલે સેવિંગ મની અને સ્પેન્ડિંગ મની બંનેના સકુલન રાખવું ખુબ જરૂરી છે
હા પેલા આપને સેવિંગ મની વિશે વાત કરીએ બચત એટલે શું છે
હા વધશે જ એટલે આપની કમાઈ માંથી થોડો ભાગ વધશો માટે હ બાજુ રખ રાખવું જોઈએ બધા પૈસા એક સાથે ખર્ચે ન કર જોઈએ પણ જરૂરી સમય એ માટે સંભળવો રાખવો જોઈએ
હા એટલે જે પૈસા જે બચાવું છું એ આપને ભવિષ્યમાં કામ લાગે છે ને
હા જરૂર જેમ કે અચાનક બીમારી આવી જાય ઘરમાં કોઈ ઇમરજન્સી થાય બાળકોને શિક્ષણ માટે પૈસા જોઈએ વ્યવસાય શરૂ કરવો હોય લગ્ન પ્રવાસ અથવા કોઈ મોટી ખરીદી કરવી હોય ત્યારે બચત ખુબ કામ લાગે છે
હા જો આપની ભાઈ પાસે બચત હોય તો સંકટના સમયે ઘર ઘબરાટ ઓછી ઓછી થાય ને
એકદમ બચત વ્યક્તિ ને સુરક્ષિત મોહસૂસ કરવા આવે છે
હમ બચત કરવાના મુખ્ય ફાયદા શું શું છે
ઘણા ફાયદા છે પેલો ફાયદો તો આર્થિક સુરક્ષા મળે છે બીજો કાયદો અચાનક ખર્ચ આવે તો ઉધારો રહેેવાની જરૂરત ઓછી પડે ત્રીજો ફાયદો ભવિષ્યના સપના પૂરા કરવા મદદ મળે છે હા ચોથો ફાયદો છે મનની શાંતિ રહે છે કે મારી પાસે થોડાક પૈસા સુરક્ષિત છે પાછો ફાયદો તો આ છે બચત ની આદત વ્યક્તિને એક શિતબંધ બનાવે છે
હા હા એકદમ સાચું કીધું તમે મને લોકો લાગે છે કે બચત કરતા લોકો વધારે જવાબદાર બન છે
હા કારણ કે લોકો ખર્ચો કરતા પેહલાં વિચાર કરે છે. આ ચીજ ખરીદવી જરૂરી છે કે નહીં આ વિચાર કરે છે આ લોકો.
હા બર બર બર બચતનો સંબંધ ભવિષ્ય સાથે ખુબ જો ગાળો છે ને.
હા આજે બચાવેલા પૈસા કાલે આપને આધાર આપે છે.
અ હવે સ્પેન્ડિંગમાં મની એટલે ખર્ચ કરવું એ વિશે વાત કરીએ.
હા ચાલશે ખર્ચ કરવો એટલે રોજિંદા જીવનની જરૂરત માટે પૈસા વાપરવો જેમ કે ખાવાનું કપડાં. શિક્ષણ, ઘરખર્ચ, યાત્રા, બિજલી. મોબાઈલ, બચ્ચોની ફી, પુસ્ત, સામાજિક પ્રસંગ, આ બધાં ધા માટે ખર્ચો કરવો જરૂરી છે.
હા. ખર્ચ તો જીવનનો આવશ્યક ભાગે ભાગ છે અ જો પૈસા કમાઈએ પણ ખર્ચ જ ન કરીએ તો જીવન ચાલશે કેવી રીતે?
સાચું પૈસા કેવલ જમા કરવા માટે નથી પણ યોગ્ય સમયે યોગ્ય વસ્તુ પર ખર્ચો કરવો પણ જરૂરી છે.
હ. એટલે ખર્ચ કરવાનું મતલબ ફિજુલ ખર્ચી નથી પણ જરૂરી અને ઉપયોગી વસ્તુ માટે પૈસા વાપરો.
હા બિલકુલ જો આપને પોતાનાં સ્વાસ્થ, શિક્ષણ ઘરની જરૂરત વ્યવસાય, સાધન સામગ્રી, સગવડ, આરામ અને પરિવારના સુખ માટે પૈસા ખર્ચ કરીએ તો યોગ્ય ખર્ચ કેહેલાય.
હમ્મ, ખર્ચ કરવાના ફાયદા શું હોઈ શકે?
હા, ખર્ચો કરવાના ફાયદા ઘણાં ફાયદા છે. પેલો ફાયદો જીવનની જરૂરતો પૂરી થાય છે. બીજો ફાયદો સગવડ અને આરામ મળે છે. તીજો કાયદો શિક્ષણ, વ્યવસાય, સ્વાસ્થ્ય, ખર્ચ કરીએ તો ભવિષ્ય સુધરાય છે. ચોથો ફાયદો પરિવાર સાથે નાનાં મોટા આનંદના પ્રસંગો ઉજવી શક કાય છે પાચમો ફાયદો તો આ છે પૈસા યોગ્ય રીતે ખર્ચ કરીએ તો જીવનની ગુણવત્તા સુધરે છે.
હા એકદમ બરોબર, અ જેમ કે સારું અન્ન બાલકોનું શિક્ષણ, સારા કપડાં, સ્વાસ્થ્ય પર ધ્યાન આ બધું ખર્ચ જ તો છે પણ જરૂરી ખર્ચ છે ને?
હા એકદમ પૈસા એક ફક્ત બચાવવા રાખો અને પોતાની જરૂરત યા તો દબાવ આવી દેવી એ પણ યોગ્ય નથી ને?
હા એટલે બચત પણ જરૂરી અને ખર્ચ પણ જરૂરી. તો આ બયનામા સંતુલન કેવી રીતે રાખવું?
મારા મતે કમાયના પૈસા અને ત્રણ ભાગમાં વિચારવું જોઈએ. જરૂરી ખર્ચો, બચત, ઈચ્છા અથવા આનંદ માટે ખર્ચો.
હા, ઉદાહરણ આપો ને.
હા જેમ કે કોઈને એ મહિનામાં વીસ હજાર રૂપિયા આવે તો પેલા કર કરજો દવા ફી, બિલ્સ, રાશન એ જરૂરી ખર્ચા માટે. બાજુ પર રાખી રાખવું જોઈએ. પછી થોડો ભાગ બચતમાં મૂકી દેવો અને બાકી બચ થોડો ભાગ પોતાની નાની ઈચ્છા આઉટનીગ, ગિફ્ટ અથવા કપડાં માટે વાપરી શકીએ છીએ.
વાહ એટલે પૈસા અ અ આવે ત્યારે પેલા બધો ખર્ચ ન કરી દેવાનો પણ યોજ ના બનાવાની.
હા એને જ મને મેનેજમેન્ટ કેવાય
હા એને જ મની મેનેજમેન્ટ કહવાય ને
હા તો છે.
હમ ખર્ચ કરવું જરૂરી છે પણ ફિઝુલ ખર્ચા શું છે.
ફિઝુલ ખર્ચો એટલે એવા ખર્ચ જ જરૂરી ના હોય કેવલ લાલચ દેખાવા અથવા શનીિકઈચ્છા માટે કરવામાં આવે જેમ કે ઘરમાં જરૂરિયાત હોય છતાં બહાર અનાવશ શોપિંગ કરો ફક્ત ઓફન જોઈ ખરીદી સોશિયલ મીડિયા જોઈ ને બીજાની નકલ ખર્ચ ના કરવું જોઈએ.
આ ફિઝુલ ખર્ચ એટલે આમ હા આ ક્યારેક સેલ છે એટલા જ અમે તે લોકો વસ્તુ ખરીદી લે છે પછી એનો ઉપયોગ પણ ના નથી થતો.
હા એકદમ ડિસ્કાઉ હોય એટલે ચીજ જરૂરી બની જાય એ જરૂરી નથી ને
અ મોબાઈલ કપડાં કોસ્મેટિક સજાવટની વસ્તુઓ આમાં લોકો વધારે ફસાઈ જાય છે ને
હા અને પછી મહિના ના તમા પૈસા ઓછો પડે છે.
હમ એક પ્રશ્ન વધારે બચત કરવી એ હંમેશા સારું છે કે
હા હ ખૂબ સારી આદત છે પણ જો કોઈ વ્યક્તિ એટલી બચત કરી કે પોતાની જરૂરિયાતો પણ પૂરી ન કરી સ્વાસ્થ્ય પર ખર્ચો ના કરે બાળકો ન શિક્ષણ ટાળે આરામદાયક જીવન જ ન જીવે તો એ સંતુલિત રીતે
રાટટ હા એટલે બચત અ ટલી ન હોવી હોવી જોઈએ કે જીવનમાં આનંદો જ ન રહે
હા પૈસા જીવન સુધરવા માટે છે એટલે અતિ બચત અને અતિ ખર્ચ બંને ખોટું બાજુ છે
એકદમ વિવેકપૂર્વક ખર્ચો અને નિમ નિયમિત બચત સાચી રીતે. તે છે
હા આપત્તિના સમયે છ ઇમરજન્સી સમયે. વચે કેવી રીતે કામ લાગે છે
હા અ ધારીએ કે ઘરમાં કોઈ અચાનક બીમાર પડે અને હોસ્પિટલ ખર્ચે આવો અને. નોકરી જતી રહે વ્યવસાયમાં નુકસાન થાય ઘરમાં રિપેરિંગ નો ખર્ચ આવે ત્યારે બચત બહુ જ જરૂરી સાબિત થાય છે ને
હા જો બચત ન હોય તો ઉધાર લેવું પડે કરટજ લેવું પડે અથવા બીજાની મદદ કરટરભવું પડે
હા અને એનાથી માનસિક તનાવ પણ વધે છે અને બચત હોય તો. કોન્ફિડન્સ રહે છે કે થોડા આધાર મારી પાસે પણ છે
હા બાળપણમાં પણ બચત ની આદત કેવી રીતે લગાવવાની આજરા કે ને.
હ નાની ઉંમર થી જ પોકેટ મનીમાંથી થોડા ભાગ બચાવો. પીગી બેંકો આપવો એને સમજાવું કે બધા પૈસા તુરંત ખર્ચ ન કરી દેવા
હા એ બાળકોમાં પૈસાની કિંમત સમજે છે ને
હ અને એ લોકો બજેટ જરૂર જરૂરત અને. ઈચ્છા વેચેનો ફરક પણ સમજે છે
હા જો કોઈની કમાઈ ઓછી હોય તો એ શું બચત કરી શકીએ
અ હા જરૂરત બચત મોટી રકમથી જ શરૂ થાય ને તો એ જરૂરત નથી. થી નાનો ભાગ પણ બચાવી શકાય મુખ્ય વાત આદતની છે ને
હા એટલે પન્નાસ રૂપિયા સો રૂપિયા પાંચસો રૂપિયા જે આપની પાસે હોય એમનાથી થોડા થોડા કરવું જોઈએ તેથી બેંકમાં નાખવું જોઈએ
હા બચત કરવા જોઈએ એકદમ પૈસા ખર્ચા નથી કરવા જોઈએ
હા તો છે જો ફક્ત બાળકો ન જ નથી આ તો ઘરના પ્રત્યેક વ્યક્તિનું કામ છે કે જેમના પાસે મને વાપરતું હોય કે એમના ઘરના પૈસા એમને પણ થોડું થોડુંક સેવિંગ મને કરવું જોઈએ
હા એટલા માટે બધા એ ખર્ચ બધા એ ખર્ચ નથી કરવા જોઈએ ફાલતુ ખર્ચે પણ બચાવ નથી કરવો જો એ
હ આ તો સારુ કીધુ તમે
હા એટલા માટે હું પણ આજ થોડો ઘણો હું એક એક મારા મતે તો એવું છે કે આપણ જે ખર્ચો કરે છે મહિનામાં તે બટો બારીક બારીક ખર્ચ એક નોટ કરી લે લેવું પડે એનાથી બારીક ફાલતુ ખર્ચો ક્યાં થયો છે એ બધું હું સમજે છે હા હા ફરી મળશું હા
હા બ